હેલો,
હલો,
હા, શું કરો? હા બરાબર. વરસાદ આવે છે કે નથી આવતો.
ના વરસાદ નથી આવતો.
એવું છે. મારા ઘર બાજુ પણ એમ છાટા-છાટા આવતો હતો. હવે પછી નથી આવતો.
હા, થોડી વાર પહેલા આવતો હતો. હું અહ જયારે બહાર થી આવતો હતો. ચીખલી ગયો હતો ત્યાંથી.
હા.
ત્યારે રસ્તામાં નળ્યો.
હા. ત્યારે તો તમે બધા ભીનાય ગયા હશો?
ના-ના છાંટા-છાંટા આવતો તો ધીમો હતો.
હાલો હા,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
અમે પણ રસાએ આવતા હતા ને
તો વાંધો ની.
હા. અમે પણ બસ માં આવતા હતા ને ત્યારે એક એરિયો એવો હતો ને ત્યાં વરસાદ છાંટા-છાંટ આવતો હતો.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
અમારા ગામમાં નો હતો.
હા, હું પણ જયારે અહીયા આવ્યો ત્યારે થોડો-થોડો જેવો દેખાયો. પણ આવી ગયો હોય એવો બાકી અહ જયારે એક એરિયા હતો. બસ માં આવતો હતો ત્યારે ત્યાંરે વરસાદ થોડો પડતો હતો જેને કારણે બારીમાંથી થોડા છાંટા અંદર આવતા હતા વરસાદના.
હા.
આજે વેલા છોડી દીધા?
હા, આજે આ વરસાદનું વાતાવરણ છે એવું કરીને મેસજ હતો એ ટલે પછી છોડેલા હતા જલ્દીજ.
હા, કલેક્ટરનો પરિપત્ર લગભગ આવેલો.
હા એવું જ હતું. એ બધે જ આવ્યો છે મારા ગામની જે સ્કૂલો છે ત્યાં પણ રજા આપી દેવામાં આવી છે.
અચ્છા નવસારી જિલ્લામાં લગભગ તમામ શાળાઓમાં પરિપત્ર આવી ગિયો છે.
હા, કોલેજ, શાળા બધે જ આવ્યો છે મતલબમાં.
હા આપડે આ જે એક એફઆઈવાળાને આજથી શરૂઆત થઈ છે એ લોકોને પણ છોડી દીધા હતા.
હા એ લોકોને છોડી દીધા.
એટલે કોલેજોમાં પણ આ પરિપત્ર ગયો છે. .
પણ એમ જોવા જોઈએ તો કોલેજમાં પેલા દિવસે એમ જરાક તો એ છૂ ટે છે છોડી દેઈ છે ક્યારેક.
આપણને પણ એવું કર્યું હતું
હા.
પેલા દિવસે બોલાવેલા અને પછી પ્રાર્થના સંમેલન પતાવીને મોકલી આપ્યા હતા.
હા ના એમ તો થોડીવાર આપડે બેઠા હતા.
હા બાજુના ક્લાસમાં થોડીવાર બેઠાં હતા પછી
હા.
લગભગ બાર સાડા બાર જેવા સમયે મોકડી મોકલ્યા હતા આપણને પણ.
મને તો યાદ છે તા હુંધી બધા મેમ લોકો આપણને આવેલા ભી તેટલીવાર લેચર જેવું કઈક ચાલ્યું હતું.
હું પચીસ મેની વાત કરું છું.
શું કેવ?
પચીસ મે જયારે પહેલા દિવસે આપણને બોલાવવામાં આવ્યા હતા ત્યારબાદ પછી પહેલી જ જૂનથી કે આવજો એવું કઈક કહ્યું હતું ત્યારે.
હા ત્યારે તો કદાચ એવું થયું હતું કે, મતલબમાં આપડા યુનિવર્સિટી પરથી મેસેજ આવ્યો હતો કે, થોડા દિવસો પછી ચાલુ કરીશું એટલા માટે રજા આપી દેવામાં આવી હતી.
હા, ત્યારે એવું થયું હતું.
હવે તો વરસાદ બોવ બધો આવી ગયો, નહી આવે તો સારું.
હા નહી આવે તો સારું ભલે હાઈ એલર્ટ આપ હાઈ એલર્ટ આપ્યું છે પણ નહીં આવે તો ઓછો આવે તો વધારે સારું.
સાચી વાત છે. શું તમે કેતા જેમ હતા પહેલા હ.
અ હું એમ કેતો હતો કે મેમ લોકો એ બ તમારી વાત બરાબર છે મેમ લોકો એ થોડા લગભગ પહેલા દિવસ જેવો હતો ત્યારે પીરિયડો લીધાં હતા.
હા.
આજે દિવસ પણ સારો હતો ને ફાઈ વાડા ને સારા દિવસે ચાલુ થઇ ગઈ છે. કોલેજ
હા એ પણ સારું દિવસ આજે સારો હતો થોડી વાર તો થોડી વાર પણ સારા દિવસે ચા ચાલુ કરીએ એવું છે. ગુરુવાર છે.
હા
આપડી બાપજી ની સંસ્થા છે.
હા એસ તો
એટલા માટે
હા સારું છે.
સંસ્થાની બાપજીએ જ સ્થાપના કરી છે તો છોડી દેવી. અ સારા દિવસે શરૂઆત કરે તો સારું રહેે થોડું ગુરુવાર જેવા.
મારે તો હવે આપડે સ્કૂલમાં બીજા નલમાં લખવા બાકી છે. થોડું
હા એ તો મારું આજનું દૈનિક ક કાર્ય પણ બાકી છે અને પીરિયડ તો આજે મારાથી લેવાયો નહીં કારણ કે હું જયારે પીરિયડ લેવા આજે ગયો જેવો ત્યારે પરિપત્ર આવ્યો અને કેવા આવ્યા કે આજે આ લોકોને વેલા છોડવાના છે.
બરાબર છે.
તેથી હમણાં રિષેશ સે એવું મધ્યાહન ભોજન જમવા બોલાવેલા
અમારે તો એવું થયું સવારે અ તમને મેં જણાવ્યું હતું કે આજે હું દસની બસમાં જવાની છું. તો ત્યાં પ્રાર્થના ચાલુ થવાની હતી ને બે એમ જોઈએ તો એક મિનિટ પેલા પહોંચી ગઈ એમ તો ત્યાં પોચી પછી અને હા તો સિગ્નેચર ને બધું કરીને ફ્રી થાય એટલે પ્રાર્થના પછી ચાલુ થઈ તો પ્રાર્થનામાં ભાગ લીધો અને આજે કઈક મીટિંગ જેવું હતું મારી સ્કૂલમાં તો એક થી પાંચ ધોરણ ખરા ને એમાં અમે પ્રક્ષીમાં ગયા હતા તો પ્રક્ષીમાં ગઈ તો સ્કૂલમાં તો એવું હોય ને કે બે લેક્ચર હાથે કરીને એક જ ટીચર કલાક સુધી રહેતા હોય.
હા હા ઈજ કેવું
હા તો એટલે આજે અમે તો એક કલાક સુધી મે એમ લોકોની ત્યાં મીટિંગ ચાલતી હતી ને એટલા માટે અમે નીચે હતા.
મને લાગે ત્યાં સુધી મીટિંગ લગભગ બંને બધી ઘણી સ્કૂલોમાં હતી, અમારી સ્કૂલોમાં પણ મીટિંગ હતી.
એવુ
ત્યાં હા અમારે પણ પરોક્ક્ષિમાં જવું પડેલું.
હા તો અમે તો ગયા તેવા જ પ્રાર્થના હા પ્રાર્થના પૂરી થઈ અને તરત હું તો ચોથા ધોરણમાં ભણાવતી હતી પછી ત્યાંથી ભણાવીને બ્રેક પડી એટલે બ્રેકમાં તે લોકો એમ ટિફિન લાવે છે ને તે લોકો જમે છે. પછી બપોરે હજુ મધ્યાહન ભોજન જમે. અને નાસ્તો પણ કરે એવું કરે ત્યાંના છોકરાઓ
ત્યાં સવારમાં એ લોકોને હ નાસ્તો આપવામાં આવે તો એ પણ કરે પછી હજુ ટિફિન લાવે એ પણ જમે પછી હજુ જયારે એ લોકોને જમવાનું બેલ પડે ને ત્યારે મધ્યાહન ભોજન ખાય તો બધા છોકરાઓ દોડતા ગયા પછી અમે જેવા પ્રોકસી માથી ઉપર ગયા ને તેવા નેમ એમ કેય આજે એમ કે છોકરાઓને આપણેે વેલા છોડ દેવાના છે એમ કેય પછી વધુ વરસાદનું એમ આદેશ આવ્યો હતો એટલા માટે પછી અમને પણ મોકલી આપ્યા હતા.
હા અમને પણ મોકલી દીધા પણ અમને બે વાગ્યા પછી મોકલ્યા
હા એટલે અમે હા એટલે અમારે ત્યાંથી પણ એવું થય હતું કે બે વાગ્યા પછી જ નીકળ્યા.
એમ તો જય્યારે હું પીરયડ લેવા ગયો ત્યારનું જ અમને કહી દીધું તો નીકળી જાઉં પણ બસ નય મળતી હતી એટલા માટે બે વાગે ત્યાંથી આવ્યો.
બરાબર છે. અમે અમને છે તો મેમ લોકોને ત્યાના ખબર હતી કે લોકો લોકો બસમાં આવે છે અને દૂર થી આવે છે તો એમને કીધું હતું કે જેની બસ આવે એ જવાના તો કઈ નઈ જતા થજો એમ. તો અમે પછી અમારા બસ ના ટાઈમે પછી નીકળેલા હતા.
હા મારી બસ તો મારી આંખની સામેથી નીકળી ગઈ જ્યારે હું ચીખલી થી નીકળ્યો અને બીલીમોરા ડેપો પહોંચ્યો ત્યારે
એવું પછી ઘરેથી મમ્મી ક્યાં તો એવું કોઈ લેવા આવ્યું હોય ને.
હા.
હા. થોડું જલ્દી આવ્યા હોત તો પહોંચી જાત નય.
હા તો મને મારા ઘર સુધી ની ડાયરેક્ટ ની બસ મળતે.
હા પણ મને ખ્યાલ છે ત્યાં સુધી તમે કેવું બસ નહી મળતી હતી પણ ચીખલીથી તો બીલીમોરા સુધી બો બધી બસ આવે છે.
હા પણ ત્યાંથી અમે મોડા આવ્યા હતા ને મોડા છોડેલા ને થોડા અમને બે વાગ્યા પછી આવેલા અમે
હા બરાબર છે.
મેં આપડા મિત્રો ને ફોન કર્યો હતો મે કેમ અમારા સ્કૂલમાં બધાને બે વાગે છોડ્યા છે. તમે નથી આવ્યા અમે કીધું તો મને એમ કે અમે પણ ડેપો પર જ છીએ એમ કે.
ચીખલીની કેટલીક શાળાઓમાં નથી છોડ્યા લગભગ વેલા.
ના છોડી દીધેલા હતા જ
અમને એવી વાત મળીતી એક અહ આપણા સર તાલીમાર્થી પાસેથી.
ના ના મેં ફોન કર્યો હતો ને તો મને કીધું કે બે વાગે આદેશ છે માટે છોડી દીધા હતાં છોકરાઓને.
તો સારું છોડી દીધા હોય તો.
હા, છોડી દીધા હતા.
કારણ કે આજે વરસાદ અને વાવાઝોડું અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. .
એમ જોઈએ તો હાલમાં તો ખુલ્લું જેવું લાગતું છે પણ હવે અચાનક આવે તો કઈ કહી ની શકાય.
વરસાદનો કોઈ ભરોસો નથી.
સાચી વાત છે. અને ઘણીવાર તો એવું પણ થાય છે કે જયારે આગાહી એમ કહેવામાં આવે ત્યારે નઈ આ